શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો?
એકદમ મજામાં.
ઘરમાં બધા મજામાં છે ને?
હઉ બધા મજામાં. તમારે ત્યાં કેમ છે બધા?
બસ બધા મજામાં.
બરાબર તો અ આજે આપડે કયા ટોપિક પર વાત કરીશું.
અ બે ઓપ્શન છે આપડે મેરેજ ના વિશે વાત કરી શકીએ પ્રિપ્રેશનનેથી લઈને જે એક્ઝિક્યુશન થાય ત્યાં સુધી કાં તો પછી મંદિરો ઉપર વાત કરીએ આપડે તમારે શું વિચાર છે સેના પર વાત કરવો જોઈએ.
મેરેજ વિશે નું મને વધારે આઈડિયા નથી એટલે તમારા પાસે વધુ માહિતી હશે. તો તમે. એ ટોપિક થી શરૂઆત કરો મને પણ થોડુંક જાણવા મલે એ બાબતે.
અચ્છા હા હા હા. મેરેજ નું તો શું કવું અત્યારે તમને મારા મેરેજ ને તો લગભગ નઉએક વર્ષ થઈ ગ્યા છે.
એ
અને મારા હિસાબે એમ છે કી મેરેજ એક બહુ સારી વસ્તુ છે આમ જીવનમાં બધાના થવા જ જોઈએ. હ મને એવું નથી ખબર કે લોકો કેમ આજકાલ બહુ આમ ન્યૂઝમાં આવતું હોય છે, કે લોકો એમ કહેતા હોય છે, કે અને તો છ મહિનામાં ડીવોર્સ લઈ લીધું પેલી એ સાત મહિનામાં લઈ લીધું પહેલાં એલ્યુમિનિયમ માગતા હોય છે આજકાલ બધું બિઝનેસ થઈ ગયું છે, આમ છે, તેમ છે. પણ આમ આમ જોવા જઈએ તો અમારી નાતમાં બી આમ એ થતું હોય છે, શું કેહેવાય દહેજ પ્રથા ને એ બધું ચાલતું તું હોય છે, હું જોકે એના ખિલાફ છું, પણ જે નિયમ ચાલતા હોય છે, એ ચલાવીને બધાએ કર્યા છે, અમારા બી મેરેજ એમ પણ આમ છે, કે કુલ મળીને એમ છે, કે બસ મેરેજમાં મેરેજ પછી એટલું છે, કે
છોકરા ને છોકરી બેમાંથી કોઈ પણ હોય એ લોકો ઉપર રિસ્પોન્સિબિલિટીઝ વધી જાય. છોકરા માટે એ તે એવું હોય છે, કે જનરલી લોકો કહેતા હોય છે, કે છોકરીની રિસ્પોન્સિબિલિટી આવી ગઈ.
અને છોકરી માટે એમ હોય છે, કે છોકરી પોતાના ઘરને છોડીને આવતી હોય છે, એટલે એને પોતાના ઘરના માટેની બી એટલી જ ચિંતા હોય છે, જેટલી કે અને આવીઈને પછી અહીંયા ગાળી સાસરી પક્ષની બી ચિંતા કરવાની કારણ કે આમ કોઈ બી હવે ફોર એક્ઝામ્પલ તમારા બી આગળ જઈને મેરેજ થાય તો તમારી બીજે વાઈફ આવશે બનીને તમારી ધરમપત્ની એ હવે તમારે ફેમિલીવાળા જને એક્સપેક્ટેશન્સ તો રહેશે જ ને કે એ આવે તો ઘરને આવી રીતના રાખે ઘરમાં આ કરે ઘરમાં તે કરે અને જો વર્કિંગ હશે તો બી કે જોબ સાથે થોડું થોડું ઘર મેનેજ કરવું જોઈએ કારણ કે ઘર તારું જ છે, આમ છે તેમ છે, મતલબ કેતા હોય આમ ઘણી બધી એડવાઈસ મળતી હોય છે, એમ અને
જી
લગ્ન એક એવી વસ્તુ છે, કે જે સાયકલના બે પૈડા છે. બીજો ડગમગાય તો કામ ના ચાલે અને
હુ કેય
મોસ્ટ ઓફ તમે મેરેજમાં જોશો કોઈ બી તમારા ફ્રેન્ડ સર્કલમાં કે કોઈના એક્સપિરિયન્સ બી સાંભળશો ને તો આમ તમને સાંભળવા મળશે કે લાઈક કાં તો ફેમિલીમાં તમે તમારા મમ્મી પપ્પા હોય કે તમારા કાકા કાકી કી હોય દાદા દાદી હોય કોઈને જોશો એક બહુ એગ્રસનવાળું કે પછી આમ થોડું ગુસ્સાવાળું માણસ હશે તો એક એકદમ શાંત હશે એક એકદમ બહુ બળબોલવું હશે તો એકદમ એક માણસ એકદમ બહુ ધીરજથી કામ લેવાવાળું હશે અને જોડની બી ભગવાન છે, ને એ લોકોની જ એવી રીતના બનાવતા હોય. કારણ કે એમને બી ખબર છે, કે જો બંને ગુસ્સાવાળા હશે તો બી નહીં ચાલે. અને જો બંને શાંત હશે તો બી નહી ચા લે તો બંને જો શાંત હશે તો પછી દુનિયા વેચી ખાશે એમને અને જો બંને ઝંગડાવાળા હશે તો એ દુનિયાને વેચી ખાશે, એવી વાળી સિસ્ટમ છે આ તો એમ અ.. જે મારા જ ઘરમાં છે આમ, હું બોલવાવાળી છું ને, મારા હસબેન્ડ એકદમ શાંત છે. એવું છે, એટલે આમ, મને આમ એવું છે કે, હું બીજાને કોઈ દિવસ કશું ના બોલી શકું આમ આમ, નો ડાઉટ એમના ઉપર કોઈ વાત આવે કે, પરિવાર ઉપર કોઈ વાત આવે, તો હું દુનિયાથી લડી લઈશ. પણ આમ મને કોઈ કશું બોલી ગયું ઘરનું તો હું કોઈ દિવસ એમને કશું નહીં કહેવા જાઉં, હું ચૂપચાપ સાંભળી લઈશ એટલું પણ પછી આઈ ને મારું પૂરું ટોટલ ફ્રસ્ટ્રેશન મારે એમની સામે નીક કાળવાનું થાય અને મને એમ લાગે કે તમે મારી વાતને સાંભળો કારણ કે, દરેક દુઃખ તમે બધાની સામે ના કાહિ શકો અને એ તમે બધાની સામે ગાઓ ને મેરેજ પછી તો તમને લોકોને, લોકો તમને વીક વીક ગણવા લાગે. અને વીક ગણે ને એટલે પછી તમે તરત ને તરત પછી શું છે કે, તમે ડાઉન થઈ જાઓ ને એમની હામે એટલે ઓટોમેટિકલી તમારો એનો ફાયદો ઊઠવાનું લોકો ચાલુ કર દે ત, તમાર ઘરમાં તમારે લાઈક, હા
જી, હવે મારો જે અનુભવ છે, તે હું તમને કઉ થોડો
હા
જે રીતે કે કહ્યું કે, લગ્ન જીવન એ એક ગાડીના બે પૈડા જેવું છે.
હમ
પણ જયારે એક.. કોઈ બે વ્યક્તિ ના લગ્ન થતા હોય, પુરુષને સ્ત્રી ના ત્યારે શું- થાય સે કે બે પરિવારો નું પણ મિલાપ થતું હોય, બે પરિવાર ના નજીક માં, અમાર ત્યાં અમાર કાસ્ટમાં કેવું છે અમારે જે લગન થાય ને બે વ્યક્તિ ના
હમ્મ
એ બે પરિવાર તો ખરા, તેની સાથે એક મિડલ પક્ષ હોય કે, જે બંને નો સાંઠ ગાંઠ કરાવતું હોય.
હાચી વાત છે.
ને અત્યારનો ટ્રેન્ડ અમારો એવો છે, કે હમણાં સગપણ માં બઉ તકલીફો થાય છે ને પેલું શું કે ય... છોકરીને શું જોઈએ છે ને, એ કોઈને ખબર નથી પડતી એટલીસ્ટ એના પરિવારોને પણ નથી ખબર પડતી કે, આને શું જોઇએ છે.
ના, એવું જ જરૂરી નહી, આ તો શું છે કે જો, હું તમને કહું આમ રેશિયો ઈક્વલી છે, ઘણી વાર એવું થતું હોય છે. કે છોકરાઓના માઈન્ડમાં શું હોય, એ ના ખબર પડે અને આમાં ના તો છોક કરીની તરફદારી હું કરીશ, ના કોઈ છોકરાનું કરવાનું કહું. આમ ન્યુટ્રલ વે માં જો તમને કહું, જે મારો એક્સપિરિયન્સ આટલા દિવસ થઈ ગયા, ખેર હવે મેરેજના ને ઘરમાં બી લોકોને જોઉં છું, એટલે એટલે એનો મતલબ એમ છે કે, આમ માઇન્ડ તો બંને માંથી કોઈના નહીં હોતા ને એકચુઅલ કહું ને લગન નું બીજું નામ શું છે, એ સેક્રિફાઈસ છે. બેલેન્સ બનાઈને ચાલવું છે તમારે એ લગન નું બીજું નામ એક કહેવાય ને સમજૂતી છે આમ તમારે હંમેશા સમજોતો કરીને થોડું ચાલવું જ પડે તમે દરેક વસ્તુમાં તમે પોતાની ઉપર ના મૂકી શકો ઘણી વસ્તુમાં મને ખબર હોય કે હા ભઈ હું ખોટી છું તો મારે ત્યાં ઇમિડિયેટલી એક્સેપ્ટ કરવું જોઈએ હવે હું એવું ના કરી શકું કે ના હું ભલે ખોટી છું પણ મને કોઈ ખોટું કઈ કેમ ન શકે જો એવી ભાવના આપણા મનમાં હંમેશા માટે રહેતી હોય ને તો તમે એ તમાર લગ્નજીવન સારી રીતે ના કપાય પછી પછી લોકોના આ જ પછી સાંભળવા મલે છૂટા છેડાના અંતે એ બધું ચાલ્યા કરે એમ
એ તો અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે છૂટાછેડા ન દોર તો થાય છે અરેન્જ મેરેજ હોય ને એક લવ મેરેજ હોય અરેન્જ મેરેજમાં સમજ પડે છૂટા છેડા થાય તો કે હ હશે કઈ પાછળ જતા કે આગળ જતા કઈ હશે અનબન થતી હોય કે કોઈ બને ના વિચાર ના મળતા હોય તો છુટાછેડા શક્ય છે પણ લવ મેરેજ કર્યા બાદ ભી લોકોના લગન ના ટકે એને છૂટાછેડા થતા હોય તો વિચારવા જેવી બાબત છે.
જો હું તમને એક વાત કહું ખરેખર તો એને એમ મારા બી અરેન્જ મેરેજ જ થયા છે
અને ઘણા લોકોને એમ લાગતું હોય છે કે અમે લોકો ના લવ મેરેજ કરીને બેઠા છે ને આમાં પપ્પા પૂરો પ્રોપર શોધવા ગયા જોયું એમને બધું કરીને ફિક્સ કર્યું છે એટલે તો બી અરેન્જ મેરેજમાં જ માનું છું લવ મેરેજમાં હું માનું પણ આ તો શું પ્રોબ્લેમ છે ખબર છે લવ મેરેજમાં બહુ જલ્દી ડિવોર્સ થવાના ચાન્સ કેમ હોય કારણ કે તમે ઓલરેડી છ થી સાત વર્ષથી તમારું રિલેશનશીપ ચાલતું હોય હવે એ રિલેશનશીપમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય આયા હોય તમે એના કોઈ સારી વસ્તુ જોઈ હોય કોઈ તમે એની ખરાબ વસ્તુ બી સામેવાળાની જોઈ હોય. તમારે જેટલું જાણવું જોઈએ ને એના જીવન વિશે એ બધું જ તમે સાત વર્ષમાં જાણી ચૂક્યા પછી જયારે તમારા મેરેજ થાય ને નવા નવા તે વખતે તમે એક બે વર્ષ તો એકબીજાને એમ કવે તો એઝ અ કપલ છીએ ને આપણે ઓફિશિયલ એટલે આપણે થોડું ક હજું એ લોકોનું બેલેન્સ બેસે પણ પછી બે વર્ષ પછી શું થાય એ જ માણસમાં તમને કમી દેખાવા લાગે. કેમ કારણ કે તમારે હવે એના વિશે જાણવાનું કશું બચ્યું જ નથી.
તમે જો બધી વસ્તુ તો તમે જાણી લીધું આ છ સાત વર્ષના લવ મેરેજમાં તમારા મ મતલબમ જે લવ અફેર હતું તમારું એમાં જ બધું શીખી લીધું તમે. એના વિશે શું છે શું નહીં એની પૂરી હિસ્ટ્રી તમે જાણી લીધી. પછી તમારા પાસે છે શું જાણવા માટે અને કશું બચતું નહી એનો પરણિયમ હમ્મ.
લવ મેરેજમાં લવ ઇન રિલેશનશીપમાં રહેલા જ હોય એટલે બંનેને એકબીજા વિશે તો ખ્યાલ જ હોય બધું જ ખ્યાલ હોય કે બાકી રેતું નથી. પણ લવ મેરેજમાં બી કેવું છે કે અમુક સમય પેલા જે લવ મેરેજ થતા ઓકે નો ડાઉટ ટકી રહેતા. કઈ બંનેના વિચાર ના મળતા તો ભી બંને એડજસ્ટ કરી લેતા પણ અત્યારના ટાઈમમાં અરે લવ મેરેજ કઈ ટકતું નથી વિચારમાં જરાક પણ મિસ મેચ હોય તો આ મને નથી ગમતું. એકચુલી પરિવાર બંને સાથે રહેવા કહેતા હોય કે ના આમ છે તો આમ કરો, શોર્ટ આઉટ થઈ જાય. નો ડાઉટ પણ ના પેલા મનથી જ હારી ગયેલા હોય કે ના મારે નથી રહેવું.
હા એ લોકો પછી પરિવારની બી નહી સાંભળતા હોતા એમાં હવે હમણાં અહિયાં અમાર બાજુમાં જ એક જણ રહે છે એ બંને લોકોના લગભગ નવ વર્ષનું હતું રિલેશન અને પછી એ લોકોએ મેરેજ કર્યા. હવે એ મેરેજ તો કર્યા એ કર્યા પણ એ હવે છે ને એમણે બંને ડિસાઈડ કર્યું કે જો આપણે રહીશું ને શરૂઆતમાં જ એ લોકો એક દોઢ વર્ષ, બે વર્ષ રહ્યા ને સાથે એમાં એ લોકોને ફીલ થયું કે જો સાથે રહીશું ને તો બંનેમાં થોડો ઈગો છે અને આપણે ખાલી લડાઈશુ, ઝગડાઈશું નહી થશે અને પછી એનું પરિણામ એ આવશે કે બંને પાછા આ છોકરી એકલોતી છોકરી પોતાના મમ્મી પપ્પાની. છોકરા બે ભઈઓ. બેન એકે નહીં. એટલે એને એમ કે હું બી જો કદાચ લડાઈશ ને તો મારે બી અલગ થવાનો વારો આવશે ને પેલી ને બી અલગ થવાનો. એ બંને ડિસાઈડ કર્યું કે બંને છીએ આપણે અલગ અલગ ફિલ્ડના એક કામ કરીએ બંને પોતપોતાએ અલગ અલગ રહીને જોબ કરીએ અને વર્ષમાં ત્રણ મહિના જેવું રાખવાનું કે વચ્ચે તારે રજા હોય તો તારે મારી જોડે આવવાનું અમુક વાર તું મારી જોડે આવે કા તો હું તારી જોડે આઈને રહું થોડા દિવસ એવી રીતના આપણે રહીએ. તો એના થી શું છે કી બે ચ અ ધ જેમ બે ચાર વર્ષ જોડે રવાનું પછી પાછું બે ચાર વર્ષ જોબના ચક્ક રમાં બંને જણ દૂર રહીએ પછી આ પાછા એકાદ બે વર્ષ જોડે રહીએ. હવે એ લોકો આવી રીતના કરે છે ને તો બે વર્ષમાં જે ઝઘડા થયા હતા એ બધા હતા ને હવે પાછા એ લોકોના લગભગ સાડા આઠ થઈ ગયા લગનના વર્ષ હવે એ લોકોના લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નથી એ લોકોએ નવું કંઈક તો આજમાઈ લીધું કે અમારે રહેવું તો જોડે છે પણ અલગ ભી નથી થવું પણ સાથે રહેવું ભી નથી. એકદમ તો હવે એ લોકો એવી રીતના રહેવા લાગે કે આ મેડમ અહીયાં રહે છે એમના હસબેન્ડ અત્યારે લગભગ દિલ્હીમાં રહે છે. ફોર એક્ઝામ્પલ તો એ અમુક વાર એને ટાઈમ મળે તો એ ત્યાં જાય કાં તો પેલા ભઈ અહીંયા આવે. પણ એ લોકો જોડે નથી રહેતા કાયમ માં લગન ભી નથી તોડ્યું હવે પ્યાર ભી એટલો જ છે એકબીજા પ્રત્યે. પણ બસ એ છે કે એકદમ જોડે રહેવા લાગીશું ને તો પછી ડિવોર્સ સુધી વાત આઈ જશે.
ઓ હો હો. આ કેસ તો બઉ સેન્સિટિવ લાગે છે. ના પણ આ તો મે એ પેહલી વખત સાંભળ્યું કે આ રીતનું નજીક આવી યે તો જાય દૂર રહીએ તો બેટર છે બરાબર છે. હશે એવું કઈક હશે ટોપિક નો ડાઉટ.
એ લોકો એમ કે છે કે અમે બાળપણથી જોડે ભણેલા છે. અને અમે લોકો ઓલમોસ્ટ એટલે એ લોકોનું શું હતું પાછા બંનેના પપ્પાની પોસ્ટિંગ ભી જોડે જોડે હતી. એટલે ફેમિલી ભી પૂરું બધી વસ્તુમાં બધી જગ્યાએ જોડે જ જવાનું આવવાનું. કે હ મને બધી વસ્તુ તો ખબર છે. એક પછી મને ચીડ લાગવા એમ એના બધી વસ્તુથી. એટલે ખાલી ખોટું મારું રિલેશન બગાડું એના કરતાં કારણ કે મારા પપ્પાને ભી બહુ સપના છે ભાઈ મારા પ્રત્યેના લઈને. તો પછી એ ના ચાલે ને એટલા માટે આ લોકો આવું કરતા હોય છે એમ. ના તો બ બધા અલગ અલગ જાતના પણ આજકાલ જોઓ ને યાર મેરેજને લઈને તો મને આમ અમુક વાર હવે તો જે નવી જનરેશન છે ને એમાં ઘણી બીક બી લાગતી હોય છે. અત્યારે તમે ન્યૂઝમાં કેટલા બધા કાંડ જોયા હશે. ઘણા લોકોએ પોતાની વાઈફથી ફ્રસ્ટ્રેટ થઈને સુસાઈડ કર લીધું. તો ઘણી છોકરીઓ એ પોતાના આ હસબેન્ડ ને લઈ જઈને હનીમૂન ના બાને ધક્કો મારી દીધો છે. તો કોઈ એ ડ્રમમાં બંધ કરી દીધું છે કોઈ કઈ કરી દે છે અત્યારે બહુ સેન્સિટિવ કેસ થઈ ગયા છે આ બધા.
ક્રિમિનલ કેસીસ વધી ગયા છે મેરેજ લાઈફમાં પણ આવું ના થવું જોઈએ પણ હવે ખબર નઈ લોકો ના વિચારો બહુ ખરાબ રીત તે બહુ આગળ વધી રહ્યા છે એ થવું ના જોઈએ એવું એક કેસ તો એવો હતો કે પત્ની ને પતિ વિરુદ્ધ ખબર નહીં શું વેર હતું ઓ પતિને કાપીને બાથરૂમ ના નીચે ટાઈલ્સ ના નીચે ડાટી ને ઉપર ટાઈલ્સ પાતી દીધી કોઈને ખબર ના પડી આવા આવા લોકો છે બોલો.
હમ્મ.
એટલે શું વેરપાવ છે કોઈને કઈ ખબર જ નથી પડતી. ને આવું કરવા કરીને પણ શું મલવાનું એમ એટલે લગ્નમાં તો અત્યારે કેવું છે વિચારો વ હવે સો વ્યક્તિ બેસેલા હોય તો સો સો વ્યક્તિ વી વચારો અલગ અલગ થાય છે હવે માની લઈએ કદાચ ઇન કેસ સેમ વિચાર વાળા હશે તો દસ થી પંદર જણા હશે કે ના ઓકે એક વસ્તુ પર એ પંદર જણા એગ્રી થશે કે ના આ બરાબર છે પણ બાકીના પંચ્યાસી તો એક બધા ના અલગ અલગ વિચાર સેપરેટ એ કોઈ હાથે તારમેર ના થતો હોય. એ હિસાબે અત્યારના લગ્નો વધારે ટકતા નથી. બાકી લગ્ન તો કેવું છે હવે અત્યારના પડા ટાઈમમાં તો સમજ્યા આપડા ફાધર લોકો ના બધા લોકોના ગ્રાન્ડસ પેટેન્ટસ એ બધા એ લોકોને તો કઈ ખબર બી નહીં હતી. ગોયઠાને લગ્ન કર્યા ખતમ ત્યારે એડજસ્ટ હતું હજી બી એડજેસ્ટ થાય એવું છે પણ મનથી હારી જાય છે.
લોકો હવે કરવા નથી માંગતા.
જી બાકી લગ્ન જીવન તો કેવું છે અરેન્જ મેરેજ લવ મેરેજ તો આખું ચેપ્ટર અલગ છે એમાં તો આપડે ના પડાય તમારામાં અરેંજ મેરેજ વધારે ચાલે અરેન્જ મેરેજમાં કેવું છે જી પેલાથી વિચાર લઈ લેતા હોય કે આ રીતનું છે આ રીતના રેશે આ રીતના કરશે આટલું કરશે
એક જ વસ્તુ સારી છે અરેન્જ મેરેજની કી અરેંજ મેરેજ માં જો કદાચ કોઈ બંને હસબેન્ડ વાઇફ વચ્ચે પ્રોબ્લેમ બી થાય ને પૂરું પરિવાર સમજાવવા માટે પૂરું પરિવાર સાથ આપવા માટે તૈયાર હોય પહેલી વાત તો. અને પૂરું પરિવાર બી બેસીને એ વસ્તુને સોલ્વ કરવાનો બી ટ્રાય કરે. એક સમય માટે પરિવારને લઈને કંઈક પ્રોબ્લેમ હોય તો એમ બી કે કે તમને એવું લાગે છે થોડા દિવસ માટે તમે અલગ રહીને બી જોઈ લો. બધી રીતે બધી બધા ટ્રાય આપ્યા પછી જ એ લોકો ડિવોર્સ સુધી જતા હોય. એના પહેલા કોઈ દિવસ ના જાય અને એટલીસ્ટ એ પરિવાર સાથ હોય ને તો બધી મોટે થી મોટી પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય એમ.
જી એ તો છે બાકી કેવું છે લગ્ન જવનમાં એક વખત જોડાઈ જાઓ બંને વ્યક્તિ એજ નક્કી કરવાનું હોય. એકબીજામાં એનામાં કોઈ એના બ બંનેના પરિવારે પણ ઇન્વોલ્વ થવાનું ના હોય. હવે કોઈ એકને પ્રોબ્લેમ છે તો બીજા એ સમજી ને કે જેને પ્રોબ્લેમ છે એને એડજસ્ટ કરીને આગળ ચાલવાનું હોય એ રીતે હોય.
સાચી વાત છે.
જે વસ્તુ છે તે એ બંને પર ડિપેન્ડ છે હવે એ બંનેના વિચાર શું કરે તે પ્રમાણે આગળનું બધું નક્કી થતું હોય હવે એ બે માંથી જ અનબન વધારે વધી જ તી હોય તો એ પછી ક્યાં એજસ્ટ થાય એવું ના હોય એટલે જે ધ્યાન રા ખવાનું છે એ બે એ ધ્યાન રાખવાનું છે.
હાચી વાત છે. સારુ ચલો હા.
તમારા સાથે વાત કરીને ખુબ મજા આવી ઘણું જાણવા મલ્યું. છે જય શ્રી
સારું ચલો જય શ્રી કૃષ્ણ હા ફરી મળીશું.